હ
હલો
હા મેમ કેવી રીતો છે
હું સારું છું તમે
હા હું બી સારું છું ગુડ ઇવનિંગ
હમ
તો તમને. તમારાથી મને પ્રદુષણ ના વિષયની વાત કરીશ આજે.
પ્રદૂષણ.
હા.
હમ
ઓકે. તો મેમ તમારાથી આ પૂછવાનું છે કે, પ્રદુષણ શું છે?
હ પર્યાવરણમાં હાનિકારક. પદાર્થો ભળે તેને પ્રદૂષણ કહે છે.
ઓકે. તો મેમ પ્રદુષણનો કેટલા પ્રકાર હોય છે.
મુખ્ય ચાર પ્રકાર છે પ્રદૂષણના જેમાં કે. વાયુ હોય જળ હોય. જમીન અને ધ્વનિ પ્રદુષણ. વાયુ પ્રદૂષણ આપણા આકાશમાંથી મળે છે એને જળ આપણે. જે પ્રદુષણ આપણા જળના પાણી પીવા એમાં. આપણા પ્રદુષણ હોય છે અને જમીન ના પ્રદુષણ. આપણા જેમાં ગાડી. ઘોડા આવી જાય તેના પ્રદુષણ અને ધ્વનિ પ્રદુષણ આપણા. જેમાં અવાજ થાય.
ઓકે મેમ. અ મેમ વાયુ પ્રદુષણ શું છે.
વાયુ પ્રદુષણ હવાવામાં ઝેરી આવે. આબુ ભળે તેને વાયુ પ્રદૂષણ કહે છે.
ઓકે મેમ હા મેમ અને જળ પ્રદુષણ શું છે.
તમારી અવાજ નથી આવતા હતા.
ઓ સોરીમ. હું એવું બોલું છું કે જળ પ્રદુષણ શું છે.
હમ જળ પ્રદૂષણ એટલે કે. પાણીમાં ગંદકી અને ઝેરી પદાર્થો ભે તેનું જળ પ્રદૂષણ કહેે છે.
ઓકે. હ પાચવા. તો તમારાથી આ પૂછવાનું છે કે જમીન પ્રદૂષણ શું છે.
હ જમીન પ્રદૂષણ એટલે કે જમીનમાં કચરો અને, રસાયણો ભળે તેને જમીન પ્રદૂષણ કરે છે. અ બધા જે લોકો જમીનથી કચરા નાખી દે છે તેના. ગંદગી ફેલે છે અને કાચો. ફેલાય જાય છે તેને તેતાથી આપણાને. જમીનમાં પ્રદૂષણ થાય છે.
યસ યસ. અને ધ્વનિ પ્રદુષણ શું છે?
આ ધ્વનિ પ્રદુષણ એટલે કે વધુ અવાજથી થતું પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ કહેવાય છે. આપડા ટ્રાફિકમાં નોઈઝ પોલ્યુશન થાય છે, તેને ધનુ અ કુલ થાય એને ધ્વનિ પ્રદુષણ કહેવામાં આવી શકે છે.
ઓકે. અ મેમ આ પ્રદૂષણનું મુખ્ય કારણ શું છે?
હમ, પ્રદૂષણના મુખ્ય કારણ ઉદ્યોગી વાહનો, અનેક કાચા તેનું મુખ્ય કારણ છે.
ઓકે, મેમ. હઅ હ, પ્રદુષણ-પ્રદુષણથી નુકસાન શું થાય છે?
પ્રદૂષણ આપણા અને બધા જ લોકો ને ખાતર હા. અ ઉપયોગમાં નથી, તે આ હાનિકારક છે. અને પ્રદૂષણથી આપણાને પ્રદૂષણના મુખ્ય કારણ આ છે ને નુકસાન માનવ સ્વસ્થ અ સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન થાય. પ્રદૂષણને કારણે
ઓકે. હમ, વૃક્ષ કેમ વાવવા જોઈએ?
વૃક્ષો-વૃક્ષો હવાને શુદ્ધ રાખે છે.
આપડા જીવન એટલે હવાથી ચાલે અને જળથી. એટલે વૃક્ષ આપડાને જિંદગીના એક વૃક્ષ આપણા જિંદગીમાં હોવા જરૂરી છે, એટલે કે વધારે વૃક્ષથી આપણે હવા મળે છે, ફળ મળે છે. એટલે આપને શુદ્ધ હવા જ મળે છે.
ઓકે, મેમ. હમ, પ્રાડી કેવી રીતે બચાય?
હમ. પાણી આપણાને પાડીંગ મ આપણે પાણીને બગાડ નથી કરવા જોઈએ. અને પાણીને બચાવા જોઈએ એટલે આપણે પાણીની મહત્વ કરવી જોઈએ. તેથી આપણે જળને અ
ઓકે. પ્લાસ્ટિકનો ઉપયોગ કેમ ઓછો કરવો જોઈએ?
પ્લાસ્ટિક પર્યાવરણને નુકસાન કરે છે. અને પ્લાસ્ટિક ને કારણ બઉ જાનવર મરી જાય છે. કેમ કે ગાય ગાય પર પ્લાસ્ટિક ખાવ ખાઈ જાય છે તે કારણે તેને મોત થઈ જાય એટલે પ્રા પ્લાસ્ટિક આપડા માટે અને બધા જ જાનવરોને ખાતર નુકસાન છે.
ઓકે. તો મેમ, અ તમારાથી બારમો સવાલ પૂછવાનું એ છે કે કચરો ક્યા નાખવો જોઈએ?
કચરો એટલે કચરાપેટીમાં નાખવો જોઈએ.
ઓકે, પ્રદુષણ રોકવા શું કરવું જોઈએ?
પ્રદૂષણ રોકવા એટલે સ્વચ્છતા રાખવી અને વૃક્ષ વાવવા જોઈએ. આપણાને સ્વચ્છતા એવી રીતે રાખ કે કચરા નથી નાખો આ આજુબાજુમાં કે કચરા પેટીમાં નાખો છે અને વૃક્ષ ને જળ આપે છે. તેથી વૃક્ષ લાંબા થાય અને આપણાને શુદ્ધ હવા આપે.
ઓકે. ધુમાડો કે પ્રદૂષણ ફેલાવે છે.
મારો એટલે આ તો વાયુ પ્રદુષણ છે આ આપણા મોનસૂન સિઝનમાં જેમાં ઝડપત હોય તેમાં આ ઘુ ગુમાડો આવે છે. થી આપણાને બહુ નુકસાન થાય અને બધા જ જમીનના ધરતી ફાટી જાય છે.
ઓકે નદી માં ખાજર નાખવાથી શું થાય?
નદીમાં કાસળ નથી નાખ નાખવાનું છે કેમ કે માં તે તેમાં માછલી હોય છે. છોટા છોટા નાના નાના પ્રાણી, જીવજંતુ પાણીમાં હોય છે. તેના નુકસાન થાય અને જન જળ પ્રદૂષણ પણ થાય છે.
કે મેમ હમ્મ, ધ્વનિ પ્રદુષણ થી શું અસર થાય છે?
ધ્વનિ પ્રદૂષણ એટલે આપણા કાન અને માનસિક સ્વાસ્થ પર ખરાબ અસર થાય છે. આ કોઈ પણ ના ધ્વનિ લાઉડ થાય અને ઓછા થાય ને તેથી આપણા કાન પણ નુકસાન થાય છે. તે કારણ આ આપણાને સ્વાસ્થ્ય માટે ખરાબ અસર થાય છે.
ઓકે પ્રદુષણથી પ્રાણીઓને શું અસર થાય છે?
પ્રદૂષણ થી પ્રાણીઓ સારું સ્વાસ્થ્ય અને સુખી જીવન માટે જરૂરી છે.
ઓકે સ્વચ્છ પર્યાવરણ કેમ જરૂરી છે?
સ્વચ્છ પર્યાવરણ સ્વચ્છ પર્યાવરણ આપણાને એ માટે જરૂરી છે કેમ કે આપણા આ ધરતીને જીવા જીવા માટે છે તેને આપણા આ સ્વચ્છ રાખવા જોઈ આપણા જિમ્મેદારી થાય છે. તે સારું પર્યાવરણ આપણાને રાખવા જરૂરી છે.
ઓકે મેમ. વેલ થેન્ક્સ બહોત બહુત
ધન્યવાદ.
ઓકે.